હલો કેમ છે મજામાં.
હલો હું મજામાં આવ તમે કેમ છો.
બસ મજા મજા કેવી રી તમારી બારમીની એક્ઝામ
બારમા ની એામ ખુબ જ સરસ તૈયારી હતી એટલે વાંધો ન આવી એ તો.
હમ એ વાત છે તૈયારીઓ એટલે વાંધો આવે જ નહી હવે તો સ્કૂલ લાઈફ પૂરી ને
હા સ્કૂલ લાઇફ હવે પૂરી થાય એ પણ ખુબ જ યાદ આવે છે હજી હજી તો સ્કૂલ લાઇફ પત પણ તોય હ વેકેશ ચાલુ છેને તોય પણ ખુબ જ સ્ફૂલ ની યાદ આવે.
એ વાત તો છે સ્કૂલ તો સ્કૂલ કેવાય સ્કૂલ જેવી મજા જીવનમાં ક્યારેય નો હોય સ્કૂલની મજા એક વાર આપડે જ્યા ભયણાએ લઈ લીધી પછી સ્કૂલ ની યાદ આખું જીવન આવ્યા જ રાખે કારણ કે સ્કૂલમાં આપડે બધા ભાઈબંધો બધા સાથે હોય અને બધા એક સાથેથે રમીએ હરીએ ફરીએ એટલે ખુબ જ મજા આવે શું કેવું તમારું
હા સાચી વાત છે હજી તો અમાર વેકેશન ચાલુ થયું છે ને ત્યાં જ અમને યાદ આવવા માંડી છે એકબીજાને ભાઈબંધ ફોન કરે છે કે હાલો ક્યાંક મળીએ તો કઈ મેળ નથી પડતો કોકને ક્યાંક જવાનું હોય કોકને બીજી જગ્યાએ જવાનું હોય અમે સ્કૂલ માં ભેગા હતા એટલે રોજ મળવાનું રહેતું તેથી કરીને ખુબ મજા કરતા ત્યારે એવું ના લાગતું કે આ દિવસો આવા મસ્ત મસ્ત છે પણ અત્યારે ખુબ જ યાદ આવે છે.
હમ એ તમારી વાત સાચી હો હું સ્કૂલમાં હતો ને ત્યારે તો અમે ખુબ જલસા ગીરા બધા ભાઈબંધો સાથે દરરોજ બેઠવાનું બધાની સાથે દરરોજ નાસ્તો કરવાનું મસ્તી કરવાની અને સૌથી મજા આવતી એમને પીટી લેક્ચરમાં અમારા પીટી વાળા સર અમને ખુબ રમાડ જે રમવું હોય રમવાનું ક્રિકેટ વોલીબોલ ફૂટબોલ બાસ્કેટબોલ અને અમારી સ્કૂલમાં તો આવી રીતે સેપરેટ ગ્રાઉન્ડ હતા કે તમારે ખોખો રમવું ખોખો રમીએ કા કેટ રમવુ હોય તો ક્રિકેટ પછી બાસ્કેટબોલ, વોલી બોલ પછી એથ્લેટિક માટે ગ્રાઉન્ડ બનાવ્યું હતું કે હા હાઈ જંપ, લોંગ જમ્પ, બધાના ગ્રાઉન્ડ બનાવેલા હતા એટલે ખુબ મજા આવતી, અમે પીટી ના લેક્ચરમા ખૂબ જા કરતા, રમતા બધા હારે રમતા અને અમારી સ્કૂલની ઈન્ટર કોલેજ થાય ને ટુર્નામેન્ટ એમાએ અમે ભાગ લેતા, અમારી સ્કૂલને જીતાડતા, બહુ મજા આવતી અમે ભણવા બાબતે અમારી સ્કૂલ બહુ સારી હતી અમારા સ્કૂલ ના બધા સાહેબો, આ બધી મેમ અમારા પ્રિન્સિપાલ એ બધા સારા હતા જે ખુબ જ સપોર્ટિવ હતા. અમને કોઈ પણ બાબતમાં સપોર્ટ કરતા કોઈપણ ક્વેરી હોય ક્યારે તો એમાંય તેમની સહાય કરતા અને ક્વેરી સોલ કરાવતા અને ખુબ સપોટીવ હતા તમારું શું કેવું તમારે આવું જ હતું?
હા સાચી વાત છે. અમારે પણ આવું જ હતું અમારે અમારે જેટલા પણ ટીચરની સરની બધા હતા ને ખુબ જ સપોર્ટ કરતા ભણવામાં પણ તે પણ બીજી કોઈ પણ વાત હોય કે નહી એમાંય. કારણ કે અમારે પીટી રમવાનું હોય તો અમારે કોઈ પણ ટુર્નામેન્ટ આવતી હોય તો અમારી એક્ઝામ નો હોય ને તો અમને કોઈ પણ એક લેક્ચર આપી દેતા જેથી અમારી પ્રેક્ટિસ થાય એમ જેથી કરીને સ્કૂલમાંથી સ્કૂલને અમે રિપ્રેઝન્ટ કરી શકીએ એમ કે આગળ જતા વાંધો નો આવે અને બધી વસ્તુમાં એટલોજ સપોર્ટ કરતા. સ્કૂલમાં તો અલગ જ મજા આવતી અને સ્કૂલમાં બધા સાથે મળતા ને સાથે મળતા એટલે ખુબ મજા કરતા એમ હવે હવે એવું લાગે છે કે કોઈ સાથે નથી એમ કે હજી તો શરૂઆત તો પણ એવું જ લાગે છે તમારે તો એવું થયો હશે હેને તમે જ્યારે બારમું તમારો પત્યું હશે ત્યારે.
હા મારે એવું જ થયુ તું અમારું બારમું પતી ગયું ને પછી બધા ભાઈ બંધ તો છૂટા થઈ ગયા હતા. તો અમારુ ગ્રુપ સારું હતું કે બધાને ફ્યુચરમાં જે કરવું હતું એ બધું હરખું વરખું જ કરવું હતું. એટલે અમે બધા કોલેજમાં હારે જ જતા અને એક બે ભાઈ બંધ છૂટા પડી ગયા હતા. એને અલગ અ ફ્યુચર હતું. ફ્યુચરમાં ઇન્ટરેસ્ટ હતા એટલે એટલે બાકી બધા તો અમે હારી જ જતા અને કોલેજમાં એવી મજા કરી જેવી સ્કૂલમાં મજા કરીને એવી પછ સ્કૂલ ઈ સ્કૂલ કેવાય સ્કૂલ અને કોલેજની કમ્પેરિઝન નો થાય. પણ સ્કૂલમાં બહુ મજા આવી પણ હવે અ સ્કૂલમાં અમે પ્રવાસમાં બો હું ગયા હો અમે હું જ્યાં લગી સ્કૂલમાં હતો ને ત્યાં લગી હું સ્કુસ નો ગુરું બધા પ્રવાસ જવાનું અને ખુબ મજા કરવાની તો હું ગ્યા તમે ગયા છો કે પ્રવાસ માં સ્કૂલમાંથી?
હા હું જેટલા વરસ સ્કૂલમાં હતો ને એટલા બધા વરષ પ્રવાસમાં ગયો હતો. જુદી જુદી જગ્યા એ જવાનું બધા ભાઈ બંધો સાથે હોય એટલે કોઈ વસ્તુ ન ઘટે અને મસ્તી તો ખુબ જ થાય યાર. અરે ઈ દિવસો તો દિવસો હતા. સ્કૂલે જાવાનું પણ ત્યારે એવું થતું કે અરે સ્કૂલે જવાનું છે આ આ હોમવર્ક નથી કર્યું કે આ ભણવાનું બાકી છે. પણ એ દિવસો હવે બહુ યાદ આવે છે. કારણ કે હવે તે ત્યારે બધા ભાઈ બન સાથે હતા અને ત્યારે કોઈ બીજી ટેન્શન ના હતી. ભણવા સીવા. અને હવે તો હવે ભણવાનું ઓછું થઈ ગયું પણ બીજી ટેન્શન વધી ગઈ પણ સ્કૂલ ના દિવસો તો ખુબ જ સારા હતા. તમારે શું કેવું એમાં?
સ્કૂલ ના દિવસે સ્કૂલ ના દિવસે ભાઈ એ બહુ મજા આવે. અમે તો પાછા આપડે એમાં એવું છે કે અમે પ્રવાસ માં છે ને અ ઘણી બધી જગ્યા જે આ એક મધ્યપ્રદેશમાં ગયા તા એક વાર પછી આબુ અંબાજી જી આયવા પછી આપડે હુ કેવા મહારાષ્ટ્રમાં ફરી આવવા અને બધી જગ્યાએ પ્રવાસ માં જી આયવા. હું તમને કવ તો અમારી એક સ્કૂલની એક લોકલ જગ્યા હતી ને ન્યા જ ગયાદા ખાલી માણ નાથ કરીને છે. ન્યાત ગ્યા તા પણ ત્યા તો ખુબ મજા કરી એમ કેને તું હાલે બધા આમ તો કેને એવું ત્યાં વાતાવરણ અને એવી જગ્યા હતી એટલે ખુબ મજા આવતી અને ન્યા સાઈડમાં એક કુંડ એ હતુ કે જેથી પાંચ દસ ફૂટ ઉપરથી એમાં કુંડ માં ડાય મારવાની ને બધા નાય ને બવ મજા કરી એમાં તો ટ્રેકિંગ હતું એટલે અમે જો સવારે સાત વાગે ન્યાથી અમારી સ્કૂલેથી બસ ઉપાડી. અમે આઠ આઠ થી નવ વાગતા અમે પહોચી ગયા ત્યાં. ત્યા મહાદેવ નું મંદિર હતું ત્યાં દર્શનગીરી સવાર નાસ્તો કર્યો પવા બટેટા, ચા, ગાંઠિયા એવું બધું નાસ્તો કર્યો પછી અમારા સર અમે ઇન્સ્ટ્રક્શન આપી કે આમ આમ કરવાનું, અહીયા જવાનું, બહુ મસ્તી નહી કરવાની, આ કરવાનું, તે કરવાનું. પછી મે ટ્રેકિંગ શરૂ કર્યું. ઉપર ટ્રેકિંગમાં ગયા અને ભૂલ મસ્તી કરતા કરતા ગયા એમાં તો એક ભાઈ બન તો મસ્તી કરવામાં એટલો મશગુલ થઈ ગયોને તો એક વાર તો પડી ગયો એને તો મે બહુ ખીજાડા પછી તો મેમે કીધું હવે બેટા મસ્ નો કરતો. પછી શાંતિ થી અમે બધા ઉપર ચડ્યા ઉપર ગયા બાકા આખી જે ટ્રીપમાં આવ્યા હતા. ટૂકમાં સ્કૂલ ના પ્રવાસમાં એનો બધાનો ફોટો પાડ્યો અને આમ ખુબ યાદગાર હતી એ જગ્યા તો ત્યા તો બવ મજા પછીં ન્યા અમે આંધળો પટ્ટો રયમા અને એવી ઘણી બધી નાની નાની ગેમો રયમાં અને ફૂલ મજ મજા આવી અને પછી છેલ્લે એ બધું મે ભણી કરી એ બધું કરી લીધું પછી અમે અયા કુંડમાં નાવા ગયા ઉપર દસ દસ ફૂટ ઉપર થી ડાય મારીને એય મજા આવી ગઈ. તમે ક્યારે ગયા પ્રવાસ માં?
હા હા અમને એક વાર અમે ગયાત્ વર્ષનું કહુ ને તો કે ગ્યા વર્ષે જ તમને ગીર બાજુ લઈ ગયા તા. તો ગીર માં એક ન્યા જગ્યા સ્કૂલ વાળા એ રાખી તી. તો બે દિવસ નો પ્રવાસ પેલા દિવસે અમે પોહચ્યા ને તેથી ન્યા આજુબાજુ ફરવા ફરવાનું ને એવું બધું હતું કે સવારે અમને અમે બધા રેડી થયા પછી સવારથી અમને એક બસ માં જ લઈ ગયા ત્યાં જ્યાં અમે રોકાણા તા ને ત્યાં ન્યાથી બસ માં લઈ ગયા આખું ગીર ફરવાયું અ બસ તો અમે કઈ મસ્તી કરી છે સર અમને કીજા કીજાઈને થાકી ગયા પણ અમે કઈ શાંતિ થી બેઠતા જ ન હતા અને ખુબ જ મસ્તી કરી. પછી પેલા દિવસ તો અમે આખું ગીર આખું ફર્યા અને રાત્રે આવીને થાકી ગયા તા પણ તોય બધા સાથે હતા ને એ કોઈને આમ બહુ થાક નો લાગે તો રાત્રે તો અમે બહુ મોડે લગી જાગ્યા અમે શું કેવાય કેમ્પ ફાયર ટાઇપ બનાવ્યું અને એ બારની સાઈડ બેઠા અને ખુબ જ મસ્તી કરી. પછી બીજા દિવસે અમે અ અમને સફારી માં લઈ જવાના હતા. તો સવારે અમે બધા રેડી થયા. ચા નાસ્તો કરી અને પછી અને પાછા બસ માં લઈ ગયા. બસ માંથી જે સફારી વાળી જગ્યા હતી ને એ અમે પાછો બસ બદલાવી છે અંદર સફારી ફ ફરવા લઈ જાય ને એમાં. ઈ સફારી વાળી બસમાં બેઠા પછી અમે ન્યા સફારી ના જે એરિયામાં હોય કે ને એમાં અમે ગયા અને ન્યા અમને સિંહ પણ જોવા મળ્યા હતા અમે ત્રણ સિંહ જોયા હતા. સિંહ હતા, પછી દીપડા એ જોયા પછી કેટલા બધા હરણ બધા પશુ પક્ષીઓ જોયા કેટલા બધા હતા ત્યાં તો. સફારી હોય એટલે ન્યા તો બધાને સરખી રીતે સંભાળીને જ રાખવા. એટલે ખુબ જ સ્વસ્થ અને એવા હતા એટલે એમને જોવાની ખુબ મજા આવી. ત્યાં તો અમારે અમે પછી ન્યા સફારી પૂરી કરીને બહાર નીકળ્યા ને તો અમારે બસ જે બદલાવાની હતી ને જે પેલી બસ માં બેવાનું હતું. તો એરિયામાં અમારે બસ બદલાવા હતી ને વાંદરા બહુ હતા. તો અમારે એક પાઇપ નાસ્તો કરતો હતો બેફર. બેફર ખોલીને ખાતો હતો તો એક જગ્યા બેઠો હતો ને તો બે ત્રણ વાંદરા આયવા એની પાસે અને સીધું પેપર નું પેકેટ હોય કે નઈ એની હાથમાં હોય તો ત્યાંથી ખેચી ને લઈને વઈ ગયા. ઓલો બે મિનિટ તો વિચારતો જ રહી ગયો કે શું થયું મારી સાથે એમ. તો પછી અમે બધા એવી મસ્તી કરી એની સાથે એટલે અલગ જ એક્સપિરિયન્સ હતો ઈ ખુબ જ મજા કરી તી અમે લોકો એ. તમારે પણ આવું થયું હશે કઈક તમે પ્રવાસમાં ગયા તા ત્યારે?
હા અમારે અમે આપડે શું કેવાય અમે જે અમને ગીર લઈ ગયા તા એક વાર તો ગીર લઈ ગયા તા ને તો અમારે એવું થયું તું કે સિંહે ગજના ગર્જના કરીને તો એક ભઈ બન ની ગયો અ સાંજ લે એ ત બિચારો મેં અમ શાંત કરવાવામાં જ રહી ગયા કે પેલી વાર સિંહ જોયો હોય ને તો એ બિચારો એ આપઘાતમાં આવયો ગયો ટૂંકમાં એને થઈ ગયું પછી ડોક્ટર બોલાવ્યા ને એની સારવાર કરીને પછ જેને શાંતિ થી આપડે જ્યાં હોટલ ને જ્યાં રોકાણ કરવાનું આયપુ તું ને ત્યાં લઈ ગયા ને મેં શાંત કરાવું પણ આવી રીતે પ્રવાસ માં જઈ ને એટલે મજા બહુ હોય બધા ભાઈબંધો સાથે હોય ને એટલે અને તો અમે અમારી સ્કૂલમાં બ ભયના પણ બઉ સારું હ કારણ કે અમારી સ્કૂલમાં બધા રેન્કર વિદ્યાર્થી જ હતા તો અમાને અમારા પછી ટીચર હતા ને એ ફૂલ સપોર્ટિવ હતા અને પૂલ મહેનત કરાવતા અમને જેથી અમે સારું અ આપડે ટૂકમાં રેન્ક લાવી ને સ્કૂલને ધ નામ રોશન કરતા અમારા અ ક્લાસમાં પચાસ જણાની જગ્યા હતી ને એમાંથી વીસ જણા નો નંબર અમારા સિટીમાં માં આવ્યો હતો. અને જે ટોપ ટેનમાંય હેતા. તમારી સ્કૂલમાંથી એવું કોઈ થયેલું કે જેનું નામ આખા સિટીમાં સ્ટેટમાં નંબર આવ્યું હોય.
હા અમારે ત્યાથી પણ દસ જ જણા નુ એવું નામ આયુ તુ કે જેનું સ્ટેટમાં નંબર સ્ટેટ ના જે નંબર આવે કે નઈ એમાં આવ્યું હતું. અને આ દિવસોની તો યાદ કરીને ખુબજ મજા આવી જાય હવે આપડે હવે તો નવી થી સરુ થાશે સ્કૂલ પતશે એટલે કઈ જરૂર હશે એટલે હું તમને પૂછીશ મારે કઈ કામ હશે તો આપડે સારું ચાલો વાત કરીએ પછી.
હા મલયે આવજો આવજો.